હલો.
હલો.
હેલો. હા જમ્યું?
હા બસ જમ્યું. બસ હવે અત્યારે બેઠા તા. હવ એ પેલા સાડા નવ વાગી ગયા હવે કોલ કરી દઉં.
હા એટલે માર સસરા શું બે દિવસથી વહેલા આ આવી જાય છે. માર થોડું કામ અત્યારે ઠંડુ ચાલે છ
અચ્છા બરાબર બરાબર.
આ તારા પપ્પા જે જગ્યાએ જોબ પર જાય છે એ જગ્યાએ બીજા કોઈ છોકરાને જવું હોય તો જઈ શકે?
હા આમ તો જઈ શકે.
હા તો હોય વેકેન્સી તો કેજો ને. શેનામાં જાય છે?
એ તો પેલું આપડે છે ને કાપડ બનાવાની મિલ ના હોય, અરવિંદ મિલ. એમાં જાય છે. તો એ બધું મશીનમાં આપેલું કાપડ કઈ રીતે બને? એમાં જ.
શીખવા તો આવશે ને?
હા કદાચ શીખવાડતા હોય એમાં કદાચ શી વાર્તા જશે?
હા તો હોય તો મને કેજો ને.
હા વીસ વરષ થી મારા પપ્પા એમાં છે. એ તો પાક તો એકદમ એમને ક આવેે છે.
હા તો તારા પપ્પા ને પૂછજે ને હોય તો મારે દિયને જવું છે. હા કાલે તો મને પૂછીને કેજ કાલે. એક વીસ વરષ ના છે. હા તલે, માર ડીયર હા.
પૂચી સય.
હા અને જીજોની બી હોય તો બી એમ લોડિંગ વાળું કામ હે? આમ આમ વજનવાળું કામ છે?
ના ના એવું કઈ કામ નઈ પેલુ ના બનાવાનું કાપડ કાપડ ના બને? શીનમા એવું કામ હોય ત્યા.
ને તો ત પૂછી જોજે હા. હા તાર પપ બાના.
હા એટલે પપ્પા તો અત્યારે છે નય ગામડે ગયા છે આવશે એટલે પૂછી લયશ.
સારું અને શું કહેવાય, જમી લીધું? મેં તને ડ્રેસ ના ફોટા મોકલ્યા એ તે જોયા? હાં મે પણ જમી લીધું.
કેટલાના છે?
એ એક છે સાડા ચારસો નો એક છે સાડા છસોનો. પણ સાડા ચારસો વાળો છે ને એ હજુ વીસ ત્રીસ ઓછા કરો ને એટલે ચારસો વીસ એવામાં પડી જાય.
બરાબર.
હા એ મારી ફ્રેન્ડ વેચવા લાયી છે. તે મને રીઝનેબલ ભાવમાં આપવાનું કે છે એટલે હું બધાને રીઝનેબલ જ ભાવ
બરાબર, હા બરાબર છે.
પેલો છે ને જે પેન્ટ વાળો દુપટ્ટા વગરનો એ નાનકડું પલ પલ ને એ બધા છે ને સારા છે ની?
હમ્મ, હા સારા છે. મારે તો માર મારે અત્યારે શું છે ખબર મારા સાસ રેતી છે ને બહુ બધા ડ્રેસ આઈ ગયા છે. એટલે હવે હું તો પેલા છે ને પેલા હું કુર્તી પહેરતી હતી પેલા શુંું તું મારું થોડું શરીર બી એ રીતનુંનુ થઈ ગયું હતું ને તો હું એમ કુર્તી પહેરતી હતી તો શું તેમાં થોડી જાડી લાગુ તો હવે થોડી આમ થોડી ઠીક થઈ ગઈ છું તો હવે હું કુર્તી પહેરવાનું જ મેં બંધ કરી દીધું હવે એટલી કુર્તી પહેરીને તો મને મન જ ઉઠી ગયું તો કુર્તી પહેરી મારે તો બહ પડી છે કુર્તી હા જીન્સ જ હવે તો પેરું એ કુર્તી માં ને મને ઓફિસ વાળા બધા મારા ઓફિસ વાળા બધા કે કે તું કુર્તી ના પહેરીશ તું કે સારી મસ્ત જીન્સમાં જ લાગે. એવા ટોપ બોપ પહેરેને તું એમ સારી એમ પેલી વજન માર હા શોટ. ટોપ જ પહેરું છું. ટી શર્ટ બી એમ થોડું ફોક એક બે વાર પહેર બાકી શોર્ટ ટોપ બધું હોય એજ પહેરું કુર્તીમાં છે. ને એમ થોડું હવે નહી મજા આવતી મારા સાસરા થી હા હ બોડી હા બોડી હોય ને મારી તો એમ તારું બી લાગે પણ બોડી નહી તો હું તો હાલ જાય તેવી લું એ
હા એ તો એવું જ હોય એમાંમ મારી ફ્રેન્ડ વેચવા લાવી તો મેં પેલું જે છે. ને અનારકલી કલીમાં ગ્રાઉન્ડમાં પર એ મે રખાય છે. એ મસ્ત છે. ને એના છસો રૂપિયા કે તો ચાલે ને કેમ કે આટલા તો લેજ
તો હા બહાર ભી લે જ છે. એટલે
તો પછી બેનપણી એટલે પછી મે કીધું લઈ લઉ બે સાસુ અપાવો તો કેમ ના લવું
હા સાસું અપાવે ભાઈ એમ
સાસુ કે છે. અપાવાનું હવે અપાવે ત્યારે સાચુ હમ એવું છે. વરસાદ આવ્યો તો
હા મસ્ત આવ્યો હતો વરસાદ
હમણાં તો થોડી વાર આવ્યો ને બંધ થઇ ગયો હ
થોડી વાર અમારે થોડી વાર જાય તો બહુ નહી આવ્યો થોડી વાર જ આવ્યો હતો પણ આમ થોડું ઠંડુ થઈ ગયું
હા એ તે મેં કીધું તારે કેટલા હા બહુ થી વરસાદે આવીને જાય ને
હા બફારો બહુ વધી જાય પણ એમ થોડો સરખો પડે ને તો થોડો આ બફારો ભી જતો રહેે પણ આ થોડું થોડો આઈન પ જતો રહેે તો બફારો વધી જાય
વધી જાય છે. તો મેં કીધું અ તને કોલ કરવાના છે. તો અનિતા મને કીધું કરતી છે. નહીં પછી મારા પચીસ પોલ થઈ ગયા તા અને
મારે તો હજુ આઠ જ થયા આવે તમારો આ આ થઈ ને આઠ થશે
પહેલા કર્યા
પેલા તો પ્રિયા જોડે કર્યા હતા
કેટલા કર્યા તા
પાંચ
એલે તો પંદર વીસ કોલની
ના
તો તારે કેટલો પેમેન્ટ આવ્યો
મારે મારે પેમેન્ટ તો હજુ વન થાઉઝન્ડ આવ્યું
પણ આટલા
ના ના સામે વાળા જોડે કરે ને મેં પ્રિયા જોડે કર્યા એના પાંચ કોલ પતાવડાયા પ મારા ભાઈનો એક કર્યો એ તમારા જોડે કર્યા એવી રીતે આવ્યા છે.
એવી રીતે આવ્યા છે. એમ હમ પણ તે હજુ આઠ જ કોલ કરે પણ તે પેલું પંજાબી ટ્રાન્સલેશ નું કામ કર્યું તું તેમાં ફેલ કયો એ ફેલ કયું કે પાસ કયું.
હા એ તો પાસ જ મેં કેટલા કર્યા હતા ખબર એકતાળીસ બેતાળીસ કર્યા ત ને તો હજુ બી મારા માં આવે છે હા
હમ ના હું એનામાં ફેલ થઈ ગઈ હતી.
એ યુ. એ તો પંજાબીમાં એક પણ ખબર ભી નથી પડતી મેં તો એ મૂકી દીધું. હા
હ આપણને આચ ફાવે.
હા બરાબર છે આે બે દિવસથી તો મારી તબિયત જ બહ ખરાબ હતી એક બહ પેટમાં ડૂખતું હતું. કે કે તુાથી કોલ એમ એમું બી નતું થવા ત તો
ના ના ના સાચું પછી મેં એજ મેં કીધું લ હ. ફોન કર દો એના પછી મેં આજ રસોઈમાંસ બે દિવસથી વહેલા આઈ જાય છે, અત્યારે અમારે થોડું કામ ઠંડુ એમ તો મારા દિને અત નો બોતા તો કહી આપ સારી જગ્યા હોય તો મે એકો અરવિંદ મલીીમ સારી જ કંપની. છે ને અહં છે ને બાપુ વગર ને
નરોડા.
નરોડા એમ.
હા પણ એ જોુઓ ને અન મિલ ખાલી નામ છે બરાબર. પણ એવું કઈ છે નહી હવે મારા મારા પપ્પા છે ને વીસ વર્ષ ન એનાય એપીન્ છે. બરાબર તો એની સેલેરી તમે ગણો ને એકવીસ બાવીસ હજાર સેલેરી છે ને એ બી બાર કલાક બાર કલાક આઠ. હા ઓછા નહી અત્યારે બાર કલાકમાં જ લે. ચછ આઠ કલાક ન તો મે બી નહી અત્યારે હતું મારા પપ્પા બાર કલાકમાં જ છે. અને એવા મોટા મોટા મશીનોમાં આવે ગરમી કામ કરવાનું મારા પપ્પા તો એવું કે છે કે હું છોડી દઉં.
હા પણ વિચારા શું કરે હવે.
પણ એમાં એવું છે કે બહ એકદમ ના આપણને મળતું હોય ને સારું એમ કઈક હોય ને તો આપડે એમાં ટકી પણ એ છે મારી મમ્મી તો સાર્ટિંગ થી કેતી આવીય છે. કે તમે આમાં નોકરી ના કરો પણ એમાં એવું હોયને કે મોટી કંપની હોય એમાં. એવું બધું ના હોયમાં એવું છે બધું. તો ભી હું બાત કરીશ એક વાર.
હા હવે આ તો છોકરાઓ છે એટલે એ રીતનું હા હવે તો શું મશીન જોડે તો એ. સ્પરિન્સ માણસ.
હા એ બી છે. સવ કઈ નશે તો કૈસ.
હા દસ બાર દસ કલાકની હોય ને નોકરી તો વાંધોને આ ભાઈ એમ આખા બાર કલાક તો કોને કેવાય.
સવારે જાય ને સાત વાગે તો એમ ઉઠે છ વાગે જાય અહિયાં થી નીકળે તો છ વાગે. અને આવે ઘરે રાત્રે આઠ વાગે.
એવું બાપરા.
હમ અને નાઈટ શિફ્ટ. હોય તો જાય સાંજના પાંચ વાગે તો આવે બીજા દિવસે સવારે આઠ વાગે.
ઓ વાહ બહુ ટાઈમિંગ લ.
ટાઈમ બહ છે.
એરેતના સેલરી હોય ને
હા એ રીતની સેલેરી હોય તો આપડે કામ ભલે કરવાનું તૈયાર છીએ એજ સાથે જ હા એજ હજી વીસ વર્ષ એટલે અરી અત્યારે અમે ત્રણ વરસ તો અમને એક્સપિરિયસ છે તો અમારી અઢાર હજાર સેલેરી છે તેમને તો વીસ વરષ થયા
હા અને અમે તમે બહાર જાાવ તો પચીસ તો તમને આરામ થી આપી દે
હમમ
જોઈએ છીએ હમે હવે કેમકે હવે મારે કંપ કનીમાં જોઓ ને હું એકલી મારી એકલી ઉપર છે બધું મારી કંપની
ના પહિ તારો ગ્રોથ થાય ને એવું જ કરવાનું કઈક સારી મળતી હોય ને જતું આમ કેમ કે જો સાહેબો કોઈના થયા નથી ને થવાના નથી તો એના કરતા પડે આપણું જોવાનું ને જો તારો પીએફ એવો કપાય તો તારા લગ્ન વખતે એના વખતે સાઈડ ખર્ચો તો નીકળે ને સાચું કેજે હવે સેલેરી તો જો આપડા ઘરમાં આવતી હોય ને સેલરી તો આવતી હોય તો એ તો વપરાય જાય ઘર ઘરમાં ખેંચ પડે તો આપણે પણ પીએફ હોય ને તો શું આપડો પાંચ પછી નો કોઈનો આમ ઓશિયાળા ના રહીએ એમ જમણવાર નીકળી જાય જમણવાર નો તો ખર્ચો નીકળી કરન બઉ નહી તો તો એ જોવાનું અરે આટલાને આટલા આપડા મમ્મી લોકો ફિક્સ કરી નાખે ને આપણા નામે તો બી વાંધો ના આવે જે ચાલીસ પચાસ હજાર પી એફ આપણો ભેગો થયો હોય બે ત્રણ વર્ષનો ત્યાં તમારા લોકોને કંપનીમાંથી છૂટા થઈ તો શું મળે સાચું કે છે કઈ કઈ મળતું નથી અરે સર પાંચ હજાર બી એક્સ્ટ્રા નહીં આપતા ને કે લો ભાઈ તમે આટલા વરસ સુધી કામ કરે એમ તો એમ ઉપરથી કેવા છે તમારા આવાના આવાના ત્યાં જોબ ના કરે મને તો પ્રિયા એ કીધું કે બહુ ખરાબ છે મેં સારું તું તારી આંખ ખુલી અંતર જોબ ખોલી છોડી દીતી હૈ
પણ એમ નહી એ એને કોઈ ન વિચાર્યું જ નહી છેલ્લા દિવસે કહી દીધું કે બસ કે પ્રિયા મેડમ નો છેલ્લો દિવસ છે તમને જલ્દી તમને ત્રણ વર્ષનું તમને કઈ દેખાયું નહીં એમાં
દેખાયું નહી એમાં તો એના કરતા તો હવેમાં તો એમ બી જો છો થોડાક વર્ષ પ ખાનપુર જતું રહેવાનું છે છ સાત મહિના પછી તો પછી એટલે અમારે એ બાજુમાં રહેવા જતું રવાનું એમ દિવાળી દિવાળી પહી તો પહી ખોટું અહિયાં ઘસાવાનું સાચી વાતે કે નહી અનિતા તો આના કરતા ઇન્કમ ટેક્સ મેં ને કીધું ઈન્કમ ટેક્સ લાગી જાય આપણે શાહપુર બી રહેવા જઈશું ને ઈન્કમ ટેક્સ થી નજીક જ પડવાનું હોય એમ તો ત વીસ હજાર કે પચીસ હજાર આપે ને તો તું ત્યાં લાગી જા પણ તારે ચોખવટ કરવાની કે પીએપ કાપો મારો સાચી વાત અનેયા જો માર મમ્મી છુટી થઈને તેને પાંત્રીસ હજાર પીએફ આવ્યો આ ઉપરમાં મમ્મી એ નોકરી છોડીને તો તો અમારા પપ્પા પા પેલી કંપની માં છૂટા થયા હતા એને પાંત્રીસ હજાર આવ્યો તો ચાલ તારો કોલ બીજો નેક્સ્ટ કોલ કર